તો કયા
હલો હું મજામાં છું તમે કેમ છો તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને?
હા એકદમ મજામાં તમારા પરિવાર બધા મજામાં છે.
મારા પરિવાર વાળા પણ બધા મજામાં છે હમણાં જ એક કિસ્સો થયો હતો કે હું ઓનલાઈન મારા માટે બુટ મંગાવ્યા હતા એ ઘણી સારી ક્વોલિટી ના હતા અને તેના હું હ પહેરીને બહાર જાઉં છું તો બધા લોકો પૂછે છે કે તમે આ બૂટ ક્યાંથી મંગાવ્યા અને કેટલા રૂપિયા સુધી બૂટ પણ સસ્તા પડ્યા હતા અને એની ક્વોલિટી પણ સારી છે તમે આવી કોઈ ઓનલાઈન શોપિંગ કરી શકે અને કોઈ વસ્તુ મંગાવી શકે
હા તમે જે જણાવ્યું પ્રમાણે ઓનલાઈન શોપિંગ તો હું ખુબ કરું છું અને અમારા ઘરના પરિવારો પણ ઘણા કરે છે કારણ કે ઓનલાઈન શોપિંગમાં ઘણી બધી વસ્તુઓ પણ મળી જાય છે એટલે ઘણા બધા પ્રકારનીટલે ઘર વપરાસ માટે તમે જે કીધું તમે શૂઝ લીધા છો અને હું પણ ઓનલાઈન જ શોપિંગ કરું છું વધારે અને આપણને ત્યાં રાહતદાર ભાવ પણ મળી જાય છે જ્યાં આપણે શોપમાં ખરીદએ છ છે જેના કરતા અમુક ટકા આપણને ડિસ્કાઉન્ટ મળી જ રહે છે જેથી કરીને ઓનલાઈન શોપિંગ કરવી એ સારી પણ છે પરંતુ એના ગેરફાયદા પણ હોય છે કારણ કે અમુક વાર એ લોકો એવું કરે છે જે શૂઝ બતા્યો છે તેના જગ્યાએ બીજા શૂઝ પણ આપી દે છે જેથી કરીને આપણે સાચવેેતી રાખવી જરૂરી છે ને બરાબર ને ભાઈ તો.
હા તમે સાચી કવી કે આવું તો સાચી રાખવી જ જોઈએ પણ તેની સાથે સાથે હું એ પણ કહી દઉં કે વખત એજ ક્વોલિટી ન અથવા એજ વસ્તુ નહી આવે તો આપડણે પાછું કરવાનું પણ ઓપ્શન આવે જેથી કરીને એ વસ્તુ આપણે પાછી પણ આપી શકીએ. એટલે આપણને કોઈ પણ પ્રકારનો ગેરફાયો થતો નથી અને આપણને જે વસ્તુ જોઈએ તે આપણને મળી રહે છે બીજું કોઈ તો ઓનલાઈન શોપિંગમાં આપણે ઘણી બધી વસ્તુ મગાવી છેએ અને હવે તો નવા નવા એપો આવી ગયા છે ઓનલાન શોપિંગ જેમ છે આપ કોઈ પણ પ્રકારની વસ્તુ અર્જન્ટમાં જોઈતી હોય તે આપણે મંગાવી છએ જેમ કે હમણાં જ મારા એક બાજુમાં કાકાના છોકરા છે તેમને સ્કૂલે જવાનું હતું અને તેને અર્જન્ટમાં એક બુક જોઈતી હતી એટલે બૂક લેવા જવા માટેના પાસે ટાઈમ ન હતો તે બુક એમને ઓનલાઈન મંગાવી અને દસ મિનિટની અંદર અંદર તે બૂક તેમના પાસે આવી ગઈ અને તેમનો છોકરો આરામથી સ્કૂલે જે કરે એ જેથી કરીને એને કોઈ પ્રકાર કફિક ઉઠાવના પડી પહેલા તો આપણેે કોઈ વસ્તુ ભૂલી જઈ તેમને આપ લેવા જવા માટે કેટલો ટાઈમ કાઢ પડતો અને બાળકોને પણ કેટલું બધું પ્રકાર બાળકો ખાસ કરીને વસ્તુ ભૂલી જાય તે વસ્તુ લેવા જવા માટે એડ ટાઈમ બાળકને પણ સ્કૂલમાં મોડ થઈ જાય અને આપણને પણ બાળકને મૂકોવા જવામાં કામમાં મોડ થઈ જાય એટલે આ સેવાનો લાભ ઉઠાવો ખુબ જ જરૂરી છે અને આવી સેવા લાભ લઈ જાય છે તે ખુબ જ સારી બાબત છે આના વિશે તમાર બીજું શું કેવું છે?
હા તમે જે જણાવ્યું એ પ્રમાણે ઓનલાઈન શોપિંગ એ ખૂબ સારી છે અને તે એના પરથી આપણને ઘણા બધા પ્રકારની વસ્તુઓ મળી રહે છે પરંતુ તમે તમને કીધું કે ઓનલાઈન શોપિંગના ગેરફાયદા પણ છે જેમ કે આપણે જે ઓનલાઈન વસ્તુ મંગાવી છે તે કોઈ વાર ખરાબ નીકળે છે જેના કારણે આપણે પહેલાથી એનો આપણે રેકોર્ડિંગ કરવો જોઈએ અને વિડીયો ઉતળવો જોઈએ કારણ કે એ આપણે પ્રૂફ હોય જેના કારણે આપણે એ એ લોકોને બતાવી શકીને તે માટે આપણને જે પણ વસ્તુ કરેલી એટલે આપણને આપેલી હોય તેના આપણે રિપ્લેસ કરી દે છીએ એ તો બરાબર ને તમે જાણો છો.
હું એ પણ જાણું છું કે આવું પ્રૂફ રાખવું જરૂરી છે કેમ કે વધારે કિંતી વસ્તુ હોય ત્યારે તે બધા ચેકિંગ કરીને જ આપે છે અને તેને વિડીયો ત જરૂરી છે કારણ કે પછી તે વસ્તુ કોઈ વખત વાપ રિટર્ન ન પણ કરે તે આપણે રટન પણાવી શકીએ છીએ અને આપણે બીજી કોઈ વસ્તુ મંગાવી હોય તો બીજી કો વસ્તુ પણ મંગાવી શકીએ છીએ અથવા આપણા પૈસા રિફંડ પણ શકીએ છીએ બીજી એવી ઘણી બધી ઓનલાઈન સુવિધાઓ છે જેમ કે કરીને આપણે એના પરથી આપણે કોઈ ખાવાનું વસ્તુ હોય તે ખાવાની વસ્તુ પણ મંગાવે છે કે તેમાં અલગ અલગ પ્રકારના બ્રાન્ડના વસ્તુઓ હોય છે જેમકે મેકડોનસ હોય છે પીઝા હટ હોય છે ડોમિનોઝ હોય છે તેમનાથી આપણે અલગ અલગ કોઈ પણ પ્રકારનું ખાવાનું મંગાવું હોય તો માત્ર ખાલી આપણે તેને સિલેક્ટ કરવાનું હોય છે અને તેને મંગાવવાનો હોય છે તેના માટે પણ ડિલિવરી ચાર્જીસ એસ્ટ્રા હોય છે પણ એ પૈસા આપણને પેટ્રોલના પૈસામાં પહંચીાય છે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને કોઈ વખત આપ અર્જમાં ભૂખ લાગી હોય ને આપણે જે વસ્તુ મંગાવું હોય તો આપણે શાંતિથી તેને મંગાવીને ખાઈ શકીએીએ આવી રીતે આપણે અજમાં કોઈ પણ પ્રકારની વસ્તુ મંગાવીને આપને રાહત મેળવી શકીએ છ છેએ આ તમારે બીજે શું જણાવું છે?
આના વિશે એ જ જણાવશે કે હું પણ તમે કીધું જે પ્રમાણે કે ઓનલાઈન આ ઓનલાઈન ખરીદી અને ઓનલાઈન એટલે કોઈ પણ પ્રકારની આપ વસ્તુ મંગાવી શકીએ આપણે ખાઈ શકીએ છીએ પરંતુ એ ઘરે આપણને જો ટાઈમ ના મળી હોય બનાવવાનો તો આપણે ઓનલાઈન પેલું કરીને આપણને ઘરે બેઠી ડિલવરી મળી જાય છે ને તે ખુબ સારું પણ હોય છે પરંતુ અમુક વાર અરા એક એક ગામડામાં કિસ્સો થયેલો કે જારે ઓનલાઈન પેલું પિઝા ન ઓર્ડર કરેલો હતો તમાં એ લોકોએ કરેલું તો બરાબર હતું પરંતુ તેમાં અમુક એવો બેક્ટેરિયાવા જોવા આવે લા એ નજરે આવેલા હતા જેના કારણે એ લોકો ફરિયાજ પણ કરેલીમ કે આવું બધું કરીને પછી ગ્રાહકોને આવું બધું ના ચાલે જેના કારણે એ લોકો કીધેલ હતું પરંતુ આ બધું ઓનલાઈન ખરીદી કરવા કરતા ઘરે જો બનાવી હતી તો સારું જ કેહેવાયને
સારું છે પણ કોઈ ઈમરજન્સી હોય ત્યારે આપણે ત્યાં ઓનલાઈન વસ્તુ મગાવીને આપણે જ રાત મા લ આપણને ખાવાનું બનાવતા નહી ઓવડ હોય અને ઘરે આપણે મમ્મી લોકો પણ ના હોય જેથી કરીને આપણને ભૂખ લાગી હોય ત્યારે આપણે કઈ તો ખાવું પડે ને તેથી આપણે હ ઓનલાઈન સેવાનો વધારે લાભ લઈ શકીએ છેએ ને તેના માટે પણ એવી કોઈ આપણે સારી એવી જગ્યા પસંદ કરવી જોઈએ ત્યાંથી મગાવવુ જોઈએ કે આપણે જે તે વસ્તુમાં કોઈ પણ પ્રકારની ખરાબી જોવા મળે તો તે વસ્તુ આપણે પાછી રિફંડ કરીએ તો તે આપને પાછા પૈસા અને આપણે બીજી કોઈ વસ્તુ ખાવાની પણ મળી જાય એનું આપણે ખાસ ધ્યાન રવું જોઈએ એટલે ઓનલાઈન સેવા માટે આપણે સાવચેતી પણ રાખવી જોઈએ તમે જણાવીએ એ પ્રમાણે બેક્ટરીયા ત નીકળે તેની તેની આપણે ફરિયાદ પણ કરી શકીએ છએ અને તે જે વસ્તુ ત્યાંથી બનાવીને આવ્યું છે તેની આપણે જે એપ દ્વારા મંગાવવામાં આવે છે તેમાં ફરિયાદ કરી શકી છેએ પાછી આગળ કરીને કોઈ બીજી વતે મંગાવે તેમાં આવી પ્રકારની વસ્તુ નીકળે તો તેને આપણે ફરિયાદ અટકાવી શકાય છે અને તે લન્સ કરીક કેટલાક લોકો તો પણ ઓનલાઈન સેવાનો ઘણો બધો લાભ ઉઠાવી રહ્યા છે અને તેનાથી ઘણા બધા ફાયદા ઉઠાવી રહ્યા છે જેમ કે ઓનલાઈનમાં વસ્તુ મંગાવીને અ એ વસ્તુ જગ્યા વેચ છે કેટલાક દુકાનદારો અમારી અંહી ના છે તે ઓનલાઈન વસ્તુ અ થોડાક ઓછા ભાવે મંગાવીને તે અને વધારે ભાવે વેચે છે તેથી તેમને પણ વધારે ગણો ફાયદો થાય છે અને અમને પણ જે અમને વસ્તુ જોઈતી હોયને મળી જાય છે જે લોકોને આવ ઓનલાઈન સેવાનો ખબર ન હોય તે લોકોને એવ વસ્તુ ઓનલાઈન મંગાવી આપે છે અને તેમાંથી કમિશન લઈને પોતાની કમાણી પકડે છે અને પોતાના ગ્રાહક ને પણ સંતોષિત કરે છે આના વિશે તમારે બીજું શું કેવું છે
આના વિશે તો બીજું એ કેવું છે કે ઓનલાઈન સેવા એ ખુબ સારી પડ છે અને ખુબ સાચી રીતે વાપરવું જોઈએ કારણ કે ઓનલાઈન સેવા કરતી વખતે બધા એટલે કે જે પણ ઓર્ડર કરવાનો હોય તે બરાબર કરવો જોઈએ કે કેશ કરવાનો છે કે પછી એટલે ઓનલાઈન કે પછી હપતે દ્વારા પણ કરવાનું ઓનલાઈન ખરીદી ખ ખરી હો ઘણી બધી એપ છે જેના કારણે આપણને જેમ કે એમાં મોબાઈલની પણ સેવા ઉપલબ્ધ હોય છે અન્ય ઘણી બધી ઘર વપરાશ માટે વસ્તુઓ માટે ઘણી બધી સેવાઓ ન ઉપલબ્ધ હોય છે જેના કારણે લોકો એની ખરીદી ઈચ્છે છે કે અમુક લોકો કેશ કરે છે અમુક લોકો હપ્તે થી એટલા લોન પર એ લોકો લે છે અને તે કેવી રીતે પ્રોસેસ કરવાની એ લોકોને આવડવો જોઈએ કારણ કે ઓનલાઈન ખરીદી કરી વખતે આપણે જો એ લોકો કેસ કેસ એટલે કેસ ના કરવાના ઓનલાઇન હફ્તે કરવું પરંતુ તેમણે કેશ ન ઓપ્શન સિલેક્ટ કરી દીધો તો પછી તે લોકો તે કંપની એ લોકો પર દાવો માની શકે કે તમે પેલા કેશ કરવાના હતા ને પછી આવું કર્યું તે નહી ચાલે તેથી કરીને ઓનલાઈન સેવાઓ બધી એમને માહિતી હોવી જોઈએ અને પછી તે લોકો ઓનલાઈન ખરીદી કરવી જોઈએ એ તો બરાબર ને
આપણે જો કેસ પેમેન્ટ કર હોય આપણે આપવું પડે છે અને ઓનલાઇન પેમેન્ટ વાળું કરિયું હોય ત્યારે આપ વસ્તુ જારે મંગાવી ત્યારે પેમેન્ટ કર જોઈએ જેથી કરીને આપણી સુવિધા પ્રમાણે આપને કરું જોઈએ પ્રોડક્ટ ટ્રસ્ટ પ્રમાણે આપણે પૈસા પહેથી આપ હોય આપી શકી છીવા કેસ પેન્ટ જોઈ આપ પૈસા આપી શકી છએ અવા તે ર કરાવી શકીએ એટલે આપડી જીમેદારી છે કે આપણે જે વસ્તુ મગાવીએીએ તેના પર આપે ધ્યાન રાખીને વસ્તુની જાચ કરીને પછી આપડ પૈસા એમાં પણ ઘણી બધી પ્રકારની સેવા મળી છે અને તેમાં પણ ઘણા બધા પ્રકારના ડિસ્કાન્ટ મળી જે અલગ અલગ પ્રકારના કાર્ડ હોય છે તેના પર અલગ અલગ પ્રકારનાિસ્ઉ હોય કે આપણે આટલી ટકા વસ્તુ મંગાવી આપને આટ ટઉ આટલો ફાયદો અને બીજી બધી એવું કે આપણે એપ પરથી વસ્તુ મંગાવ એપમાં પણ કોઈ વખત આપણને લાલચ આપવા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી કરીને આપણે તેમાંથી વસ્તુ મંગાવી અને આપણે તે આપણને ફાયદો થાય એવું બતાવવામાં આવે છે પણ આવું કોઈ પણ પ્રકારના આપણને ફાયદો થતો નથી પણ આપણે એવું જાણીને વસ્તુ મંગાવી લઈએ જેથી કરીને એને પણ ફાયદો થાય છે અને આપણને પણ આપણી વસ્તુ મળી જાય છે એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખીને ઓર્ડર કરવા જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ ઓનલાઈન સેવાનો લાભ લઈએ તો તેમાં વસ્તુની જાંચ કરવી ખૂબ જ જરૂરી છે એલે સાચી વાત નહી
હા એકદમ સાચી વાત કારણ કે ઓનલાઈન એટલે ઓનલાઈન સેવાને બધી સાચી રીતે વાપરવી જોઈએ અને ખુબ એનું જ્ઞાન હોવું જોઈએ પછી જ આપણે ઓનલાઈન સેવા પ્રાપ્ત કરવી એ આપણા માટે લાભદાયક છે પરંતુ ઓનલાઈન સેવાઓ દરેક ઓનલાઈન સેવા કરતી ખુબ ધ્યાન રાખ જો તમે પણ આગળ એવું ધ્યાન રાખજો અને આપણે કોઈ દિવસ મળીને આપણે ઓનલાઈન સેવા વિશે ઘણી બધી વાતચીત પણ કરીશું આગળ આથી તમારા સાથે ઓનલાઈન સેવા વાતચીત કરવા ખૂબ ખુબ આભાર અને ખુબ તમે પણ મને આ ઓનલાઈન સેવા વિ કે માટે આભાર
ચાલો
હા ચાલ